મે મજામાં છું, મિત્ર તમે કેવું છે.
હા મજામાં.
હા તો મિત્રો આપણે એક ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, ને ટોપિક નું નામ છે, ફિલ્મો અને મનોરંજન.
હા મિત્ર.
તો મિત્ર આ ફિલ્મો અને મનોરંજન વિશે થોડું માહિતી આપજો.
હા એના વિશે જેના ફિલ્મો અને મનોરંજન આપણા જીવનમાં ખુબ જ મહત્વ રહેલી છે, જે જીવનનો રંગ સમાન અરીસશે ફિલ્મો અને મનોરંજન તો હું જેમને જેના ફિલ્મ ફિલ્મો અને મનોરંજનથી મનોરંજન અને તનાવ મુક્તિ મળે છે. દિવસભરના કામ પછી બે થી ત્રણ કલાક આપણે ફિલ્મ કે સિરીઝ જોવું જોઈએ, જેનાથી આપણી મગજ મગજનું સારું રહે છે, કોમેડી ફિલ્મો હસાવી તેવી પણ જોવો જઈએ છે, સંગીત ડાન્સ અને દરેક મૂડ ના આધારે ફિલ્મો કે મનોરંજન મળે એ માટે જવું ખૂબ જ જરૂરી છે, ફિલ્મ ફિલ્મોને મનોરંજન નો શિક્ષણ અને જાગૃતિમાં મોટા પાયે મહત્વ રહેલું છે, ટવેલ્થ ફેલ, આર્ટિસ્ટ, જેવી ફિલ્મો સામાજિક મુદ્દા સમજાવે છે, જેમાં આપણે ટ્વેલ્થ ફેલ મૂવીમાં જણાવવામાં આવેલું છે, કે કોઈ પણ એક્ઝામ આપણે કેવી રીતે પાસ કરી શકાય એ અંગેની માહિતી આપેલી છે, અને ઘણી અલગ અલગ પ્રકારની મૂવીઓ મોટા પાયે જોવા મળે છે, અને જણાવો છું કે સંસ્કૃત અને ભાષાનું જલન થાય છે, ગુજરાતી ફિલ્મો માં ગુજરાતી બોલી અંગેની માહિતી આપને મળી શકે છે, લોકસંગી, ગરબા ભવાઈ જેવી કલાઓને પણ મોટું પ્લેટફોર્મ મળે છે, મનોરંજન તરીકે પ્રાદેશિક સિનેમા દુનિયાભરમાં ગુજરાતને ઓ ઓળખ અપાવે છે, ગુજરાતી મૂવીથી અને આર્થિક પ્રભાવ પણ મોટા પાયે થાય છે, ભારતીય ફિલ્મો ઉદ્યોગ બે કરોડનો પણ બિઝનેસ કરે છે, એટલે આર્થિકમાં પણ . પટ હોય. અને સંસ્કાર મળે છે, અને આ તમારો ખૂબ જ જરૂર છે, અને તેમાં તેનો પણ આવે છે. અને ધર્મ પર ચર્ચા કરવી જે સામાજિક છે, અને ટેકનોલોજી અને પણ વધારો થાય છે, અને જો કહે બસતથી બચવું જરૂરી છે, આ એટલે કે મનોરંજનમાં અમુક હિંસા વ્યસનઅ વાસ્તવિક લાઈફ સાઈલ નું પણ અનુકરણ નુકસાન કરે છે, જેથી આપણે આ અંગે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, તો તું તમે પણ આ મનોરંજન ફિલ્મને શું કે કેવી રીતે જોવો છો.
હા મિત્ર તમારી વાત સાચી છે, ફિલ્મો અને મનોરંજન આપ જીવનનો એક ભાગ છે, કારણ કે મિત્રો બે પ્રકારની ફિલ્મો હોય છે, એક તો એક ફિલ્મ બે પ્રકારની તત્ો હોય છે, એક તો આપણે સારી અથવા ખરાબ અને મિત્રો આપણે જોવા જઈએ તો એવી કેટલી બધી એવી ફિલ્મો છે જેમને જેમને ખૂબ જ ઘણી કમાણી પણ કરી છે અને ફિલ્મોથી મિત્રો એવું છે કે લોકોમાં જાગૃતતા ફેલે અને એવી પણ ફિલ્મો છે કે એવી કેટલી બધીવી ફિલ્મો છે જેનાથી હિં મિત્રો આપણે ફિલ્મો જોતા એમાં આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ કે કઈ ફિલ્મો આપણે યોગ્ય છે જોવાલાયક છે અને એવી ઘણી બધી મિત્રો એવી ફિલ્મો છે જે આપણે પરિવાર સાથે ન પણ જોઈ શકાય કારણ કે એમાં એવા ચિત્રો બતાવેલાાવ છે કે આપણે પરિવાર સાથે ન જોઈ શકીએ તો મિત્રો આપણે જ્યારે પણ પરિવાર સાથે આપણે ફિલ્મ જોવા જઈએ. ખ્યારે આપણે એવી ફિલ્મો ફિલ્મો કઈ સારી છેને એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. જેથી કરીને આપને પણ યોગ્ય લાગે, શું ફમ ફિલ્મ પ્રત્યે પણ એવોર્ડ આપવામાં આવે છે?
હા મિત્ર તમારી વાત સાચી છે, હું તો હું તમને ફિલ્મોને મનોરંજન અંગેના અમુક ફાયદા જણવું છું, કે જેમાંની માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે જેમાં હસવું રડવું, બધી લાગણી ઓ બહાર આવે એટલે મન હળવું થાય છે તણાવ એકતા અને ડિપ્રેશન ઘટાડવામાં મદદરૂપ થાય છે, જેમાં ઊંઘ સારી આવે આવે છે અને, ફિલ્મોને મનોરંજનથી જ્ઞાન અને દ્રષ્ટિકોણમાં વધારો થાય છે જેમાં ન નવા દેશ સંસ્કૃતિ અને ઇતિહાસ ઘરે બેઠા આપણે જાણવા મળે છે, જેમ કે આપણે એમ એસ ધોની ને આપણે, અમુક ચેનલોમાં જોવા મળે છે ફિલ્મોમાં મહેનત અને લગ લગાવ જેવી ર લગાવ રહેલા હોય છે. અલગ અલગ લોકોનું વિચારવાનું રીત સમજાય છે. વિચાર શક્તિ ખુલે છે અને ફિલ્મો અને મનોરંજન થી ભાષા અને કોમ્યુનિકેશન જોવા રહે છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ફિલ્મો જોવાથીસ શબ્દ ભંડોળ વધે છે. અને ડાયલોગ ઉચ્ચાર બોડી લેંગ્વેજ પણ આપણે સુધરે છે. જેથી, ફિલ્મો અને મનોરંજન જીવનમાં ખૂબ મોટા પાયે મહત્વ રહેલ છે. જેમાં જને જણાવ છું કે સર્જનાત્મક, પ્રેરણા મળે છે. વાર્તા સંગીત કેમેરા વર્ક જોઈને પોતાની કલ્પના શક્તિ વધે છે. લેખન એક્ટ-એક્ટિંગ, ડાન્સ એક્ટિવિટી જેવા શોખને વેગ મળે છે. હું પણ ક-કરી શક છું એવી હિંમત પણ આવે છે. અને બીજું કૌટુંબિક બંધન બધા સાથે બેસીને ફિલ્મ જોવાથી ક્વોલિટી ટાઈમ ક્વોલિવ થીક ટાઈમ મળે છે. જૂની ફિલ્મો દાદા દાદી સાથે જોવાથી પેઢીઓ જોડાય છે. અને મનોરંજન અને ફિલ્મો કારકિર્દીની તકો છે. જેમાં યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ રીલ્સ સામાન્ય માણસમાં સ્ટાર બને છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ હવે કરોડોનો પણ, બિઝનેસ કરવા જઈ રહ્યો છે. અને જેમાં સામાજિક એકતા પણ જોવા મળશે, થિયેટરમાં બધા જાતિ ધર્મ ભૂલીને સા થે હસે રડે અને ટાળી પણ પાડે છે. ક્રિકેટ વર્લ્ડ ક-કપ જેવી આખો દેશ લાગણીથી જોડાય અને જોઈ છે. તો શું આ વાતને તમને આગળ લઈ જાતા તમે પણ આના વિશે શું કહેવા માંગો છો?
હા મિત્ર તમારી વાત સાચી છે. કારણ કે પરંતુ મિત્ર આપણે જોવા જઈએ તો ફિલ્મોથી કેટલા બધા એવા લોકો જે લોકો હોય છે એ રોજગાર ચાલતો હોય છે લોકો, કારણ કે એક ફિલ્મ મિત્ર બનવાની હોય તો કેટલા બધા એવા લોક કો ની જરૂર હોય છે. કેટલા બધા એવા-એવા લોકો હોય છે જેમને એના પર નિર્ભર રાખતા હોય છે. જેમ કે કેમેરા મેન છે, કેમેરામેન છે જેમ જે પણ જે પણ મંડપો હોય એટલે કે જેે ડેકોરેશ એવા હોય, એવા કેટલા બધા એવા એમાં મિત્ર એક ફિલ્મ બનવા માટે મિત્ર કેટલા બધા લોકોની જરૂર પડતી હોય છે. તો એ જે લોકો હોય છે એમને પણ પે-પેમેન્ટ તો મળતું જ હોય છે. તો મિત્ર એ એનાથી ખુબ જ ઘણી મહત્વની બાબત થઈ શકે. ફિલ્મોથી લોકોને લોકોને રોજગાર પણ મળતો હોય છે, એ મને ખુબ જ ગમ્યું કારણ કે, કારણ કે આ ક્ષેત્રે ખુબ જ ઘણી ગમાણી પણ થઈ શકે છે, પરંતુ મિત્ર એવું છે કે જયારે અમ્મ કોઈ ફિલ્મોજ ફ્લોપ જતી હોય છે તો, એ પ્રોડ્યુસરને નુકસાન તો થતું હોય છે પરંતુ, એ કવર કરી લેતા હોય છે. અને આપણે મિત્ર આપણે જે પણ ફિલ્મો જોઈએ એ આમાં જ જોવું જોઈએ આપણે એમાંથી શું લેવાનું છે, કોઈ વસ્તુ આપ પણ બધે એક નાગરિક એ આપણે જોવું જોઈએ. કારણ કે મિત્રો આપણે એમને એમાં જેમ કોઈ પણ ફિલ્મ જોઈએ એ આપણે યોગ્ય ન કહેવાય, કોઈ પણ મિત્ર આપણે ફિલ્મ જોતા હોઈએ તો એમાં બે બે બે પાઠ હોય છે એટલે એક એક એક તો આપણે એમાંથી, સારું લઈ શકીએ કા તો આપણને ખરાબ જાણમો. તો મિત્રો આપણે હંમેશા અહ એવું નેગેટિવ ના વિચારવો જોઈએ. આપણે હંમેશા પોઝિટિવ વિચારવું જોઈએ, જો આપણે પોઝિટિવ વિચારીએ તો આપણા, આપણને ખૂબ જ અહ હા ખૂબજ સારું છે. કારણ કે મિત્રો આપણા જીવનમાં પણ ઉતાર ચઢાવ આવતા હોય છે. એવું જ, મિત્રો ફિલ્મ જગતમાં પણ જે પણ પ્રોડ્યુસર હોય છે એની ફિલ્મો ઉતાર ચઢાવ આવતો હોય છે. જયારે એ લોકોની ફિલ્મ સારી હોય મિત્ર, ત્યારે એ લોકોને ખુબ જ ઘણી કમાણી થઈ શકે છે. તમે કહેજો કે બે કરોડ થ ઉપર પૈસા એટલે કે કમાણી થઈ શકે. એ વાત ખૂબ જ સાચી છે, પરંતુ મિત્રો જય્યારે ફિલ્મો ફ્લોપ જાય ત્યારે ખૂબ જ નુકસાન પણ થાય. તો શું મિત્રો આ તમે પણ થોડી માહિતી આપજો.
ફિલ્મો અને મનોરંજન અંગેના અમુક તમને ગેરફાયદા જનાવુ શું કે જેમાં સમય અને સ્વાસ્થ્ય નો પણ બગાડ થાય છે. કલાકે સુધી બેસી રહેવાથી મોટા પાયે આંખનો અને કમરનો પણ દુ દુખાવો થાય છે, અને અવાસ્તવિક અપેક્ષાઓ, જેમાં ફિલ્મ લવ કરોડોની ગાડી જોઈને પોતાનું જીવન ફીકું લાગે છે, અને બીજું હિંસા અને ખરાબ ટેવો જોવા મળે છે, એક્શન ફિલ્મમાં મારા મારી જોય બાળકો આક્રમક બને છે, અને સિગારેટ, દારૂ, ડ્રગ્સની હીરો સ્ટાઈલથી બતાવે એટલે યુવાનો કોપી કરે છે, અને જેમાં પૈસાનો ખર્ચ થાય છે, આપણે, જવા જઈએ શે તો, પાંસોથી હજાર નો ખર્ચો તો થાય જ છે અને, સામાજિક પર મોટા પાયે અસર થાય છે જેમાં રીલ્સ અને શોર્ટ વિડીયોથી લગથી એકાગ્રતા, ખતમ અને ત્રીસ સેકન્ડથી વધુ ધ્યાન અટકતું નથી, પરિવાર થી બેસીને પણ બધા પોત પોતાના મોબાઈલમાં ઘુસાયેલા હોય છે, અફવા ખોટા સમાચારને પ્રપગેન્ડા ફિલ્મો દ્વારા ઝડપથી ફેલાય છે, અને જેમાં સાંસ્કૃતિક પણ નુકસાન થાય છે, વેસ્ટનું કલ્ચરનું આંધળું અનુકરણ તહેવાર અને પોશાક બધું બદલાય શે, માતૃભાષા કરતા હિન્દી, અંગ્રેજી ડાયલોગ બોલવામાં શાંત સમજી ગુજરાતી ખાનપ રીત રાત જૂનવાની લાગવા માંડે શે, અને જેમાં માનસિક અસર જોવા મળશે ક્રાઈમ, સિરિયલ જોઈને ડરતા ચિંતા ખરાબ સપના આવે છે, બીજી લક્ઝરી લાઈફ જોઈને, પણ અસર જોવા મળે છે તો આ અંગે તમે આગળ શું કહેવા માંગો શો?
જોતા હોય શે તો આપણને એ, એ ફિલ્મોમાંથી આપણને પણ ખૂબ જ ઘણું શીખવા મળતું હોય શે, અને એમાં લક્ઝરી જે લાઈફ બતાવતી હોય છે, તો આપણને પણ એવું થાય શે કે ચાલ હું મારે મારી લાઈફ હોય જોઈએ, તો આપણે એનું અનુકરણ કરતા હોય શે, પરંતુ મિત્ર એ ફિલ્મ શે, અને આપણે રીયલ, રિયલમાં આપણે એવું કરવા જોઈએ તો ખુબ જ ઘણી મહેનત લાગતી હોય શે, તો મિત્રો આપણે મહેનત કરવા કરવા કારણ કે હાલમાં મિત્રો મહેનત વગર કઈ પણ મળતું નથી, અને મિત્રો તમે જે અમને આટલો ટાઈમ આપ્યો એના બદલ મિત્રો ખૂબ ખૂબ